ઓ આ મજામાં
એકદમ મજામાં બેન તમે
બસ મને પણ સારું છે હલો
બોલો બોલો બોલો બોલો બેન
હા અ આજે મારે વાત કરવી છે કે મારે નાની છોકરી છે સાત વર્ષની તો ઈ ઘણી વખત સ્કૂલે થી કેમ આવે ને તો એમ કે મમ્મા મને થોડીક વાર ફોન આપી દે મને થોડીક વાર પછી થોડીક વાર એની પત્તી જ નથી એ ફોન ચાલુ ને ચાલુ જો એનો આપણે કેટલી વાર કહીએ બસ બહુ થઈ ગયો હવે ફોન મૂકી દે કંઈક બીજું ભણ કઈક રમ બાર રમમાં જા ફ્રેન્ડ સાથે પણ નહી બસ એક વખત ફોન હાથમાં આવી જાય ને એટલે પછી કંટ્રોલ જ નથી રેતો એમ આપડે ન દેવું હોય ને તો પણ એવીની ખરાબ આદત બની ગઈ છે ને કે સ્કૂલ માં બધા લે છે તો તું મને આપ એવી રીતના હવે જો જમ જમવા બેસું હોય તો એમ કે મને થોડીક વાર ફોન જોવા જે જમીને હું મૂકી દઈશ એટલે જમવામાં બી એને ફોન જોતો હોય તો મને એમ થાય કે આંખ ઉપર એ લોકો લોકો ના વિચાર ઉપર કેટલી બધી અસર થાય છે સુતા પેલા ઘણી વખત એમ કે કે મને થોડીક વાર ફોન જોવા દે એટલે ઈ ફોનમાં પડી હોય તો પછી ઊંઘ ટાઈમે પૂરી ન થાય અને એટલું બધું પ્રોબ્લેમ થાય ને તો મને એવું થાય કે ફોન સારો ફાયદો થ પણ છોકરાઓ માટે જે આદત પડી ગઈ છે ને એ બહુ ખરાબ વાત છે તમે શું વિચારો છો એ વિશે
બઉ સાચી વાત છે બેન અત્યારના બધા બાળકોને ખુબ જ તેવ પડી ગઈ છે મોબાઈલ ની પણ છે ને બેન આમાં થોડોક વાત મમ્મી ને પપ્પાઓનો છે એમાં ખાસ કરીને મમ્મીઓનો મમ્મીઓ પણ અત્યારના તુ જો
જો ફ્રી ટાઈમશે ને એટલે મોબાઈલ લઈને ચલ હું મારી ચેટ જોયલું વોટ્અપ જોઈ લો કે પછી ઇન્સ્ટાગ્રામ જોઈ લો એમ કરીને અને પોતાનું બાળક એને હેરાન ન કરે ને એટલે બાળક બાગ જાય અને કોઈ ફ્રેન્ડ ને મળવા જાય કે કીટીમાં જાય તો નાનું બાળક કોઈ તો સાથે લઈ જવું પડે તો પછી એને કીટીમાં એન્જોય કરવા દે કે બાર લઈ જાય તો મોટાઓ વડીલો વાત કરે તો એમાં હેરાન ન કરે એટલે મમ્મીઓ જઈને મોબાઈલ આપી દે કે લે બેટા તું જોયા કર પછી ભલે ને કલાક બે કલાક થી જોયા કરતું હોય ત્યારે મમ્મીઓને સારું લાગે છે, પણ પછી એમ કે માર છોકરાઓને આદત પડી ગેય અરે પણ તમે પોતે જઈને કરો છો તો એ લોકો ને તો આદત પડવાની ને ઘરમાં કામ કરવું હોય કે કાઈ હોય તો મમ્મીઓ એમ કે હેરાન ન કર આલે બા મોબાઈલ રાખ ત્યાં સુધી મું મારું કામ પતાવી દઉં મારી સામે જ એક બેન રે છે. એ છે, ને બારે ગેલેરીમાં કપડાં સુકવતા કામ કરતા તા એના છોકરાને ગેલેરીમાં હિંચકા ઉપર બેસાડીને મોબાઈલ આપી દીધો અને પોતે કલાક કામ કર્યું ઈ જોયો ને મને બો દુઃખ થયું કે આ બેન કામ કરે છે, ને એનો છોકરો કલાકથી ટીવી બા મોબાઇલ જોવે છે. મેં ઇ બેનને પૂછ્યું તો મને કે કેમ શું કરું માસી કે હું એ કે કામ ન કરું અને તો મને આ હેરાન કરે મને કાઈ કામ ન કરવા દે તું તો મારે મોબાઈલ આપવું પડે પછી મેં એમનું રૂટીન પૂછ્યું તો એ કે કે આટી હું સવાર માં ઉઠું પછી મારું કામ પતાવું છોકરો સાથે સાથે હજી સ્કૂલ કેટ એમા જતું જ નથી તો એની સાથે પછી મને કામ કરવું હોય પછી થોડીક એક વાર મારે રિલેક્સ કરવું હોય તો ઈ મને હેરાન કરે પછી મેંને સમજાવ્યું કે તમે એની સામે તમે પોતાનો સમય આપો ને તમે એની સાથે ગેમ રમો એને એવી જગ્યા એ ફરવા લઈ જાવ જ્યાં રમી શકે અને થોડુંક કે કે જ્ઞાન પણ મળે એની સાથે તમે જ્ઞાનની વાતો કરો રમત રમતમાં એને ઘણું શીખવાડો એવું કરો ને તો ઈ કે એ વાત સાચી તમારી આંટી તમે કામ કરો અને કલાક થી મોબાઈલ જોઈ એની આંખમાં કેટલી એને અસર પડશે એને કેટલું નું કસાન થશે મન કે બો સાચી વાત છે. એ કે હું હવે ટ્રા ટ્રાય કરી શકતે અને તમે જોજો આજુબાજુમાં આપણે હોટલોમાં જઈએ કે બધે જાએ છે, ફરવા તો શું કરે છે, છોકરાઓના હાથમાં મોબાઈલ જ હોય છે, અને અત્યારે તો દરેક મા બાપ નાનું હોય ત્યારથી એને પર્સનલ પોતાનો મોબાઈલ આપી દે છે. કે અમારે ટ્યુશનમાં જાય એટલે જરૂર પડે આમ કરે એટલે એકલું રે ઘરે એટલે જરૂર પડે હા જોબ કરતા હો અને ઘરે એકલું હોય તો તમે આપો એ બરાબર છે. પણ એમાંય તે એને ઇન્સ્ટા કે ફેસબુક કેવું તો ન એપ ડાઉનલોડ કરો અથવા ચાઇલ્ડ લોક રાખી દો અને એમાં મિનીટ અત્યારના તો એવી સિસ્ટમ છે. કે તમે એમાં મિનિટ સેટ કરી દયો કે આટલી મિનિટ પછી મોબાઈલ આપો આપ બંધ થઈ જાય એવું કરી શકો તમે પણ અત્યારના કોઈ એવું મ મમી ઓ વિચારતી જ નથી અમને હેરાન નથી કરતુંન અમને છૂટ રાખવા દે છે. એટલે મોબાઈલ આપે છે, એટલે આપણે બાળક ન વાક ન કરી શકીએ અને અત્યની તમે કયો છો એમ સાચી જ વાત છે. દરેક બાળક રમવાની બદલે મોબાઈલ જ જોતું હોય છે, અને એના હિ સાબે એને આંખ ઉપર અત્યારના વેલા ચશ્મા આવી જાય જે કોઈના ધ નાનપણથી મોતીઓ આવી જાય છે. આ બધું જોઈએ ને ત્યારે આપણને ખરેખર દુઃખ થાય કે દરેક અત્યારના બાળક ત્યારે આપણા જમાનામાં તો આવું કઈ નહતું ને તા આપણને તો કેટલી બધી ગેમ રમતા આવડતી કે આપણે ક્યાં ઘરમાં જ ના રેતા બેનપણીઓ સાથે રમતા છોકરાઓ નાના છોકરા રાઓ શેરીમાં રેતા તો થપ્પો રમતા કેવું રમતા પણ આ લોકોની દુનિયા હવે ખરેખર મોબાઈલ થઈ ગઈ છે વાત સાચી જ છે. અને આ બધાનું કારણ સોશિયલ મીડિયા કયો કે વધતી જતી ટેક્નોલોજી જેવી ટેકનોલોજી આગળ વધારે છે એટલી નુકસાનકારક એ છે. એટલે આપણે બાળકોને સમજાવું જોઈએ કે આ ટેકનોલોજી આપણને કેટલી નુકસાન કરે છે શું કેવું તમારું
સાચી વાત છે હવે કેવું લાગે છે કે બસ ફોન આપી દો એટલે તમે કીધું ને એ પ્રમાણે કે બહુ સરળ ઉપાય છે કે ચલો ફોન આપી જાય એટલે છોક આપણ ન હરાણ ના કરે આપણેે આપણું કામ શાંતિથી કરીએ અથવા આપડણે આપણા એન્જોયમેન્ટ માટે ક્યારેક છોકરાઓને આપી દઈએ પણ એનાથી જે નુકસાન થાય છે ને કે આંખ એ લોકોની ખરાબ થાય છે પછી મોબાઈલમાં શું કન્ટેન્ટ જોતા હોય એ આપણને ખ્યાલ નથી હોતો. ઘણી વખત પછી કેવું કે હલન ચલન નઈ થાય ફિઝિકલ એક્ટિવિટી નથી થતી તો એ રીતે બી એને શારીરિક કોઈ તને એક્ટિવિટી નથી થતી એમ અને બીજું શું થાય કે છોકરો ગુસ્સો બહુ કરવા લાગે નાની-નાની હાથમાં ચીડાઈ જાય એવું બધું બી ઘણું ઘણી બધી વાત થાય છે એમ કારણ કે જો ફોન તો હવે જરૂરી જ છે કારણ સ્કૂલમાં જ હોય તો સ્કૂલમાં આપણે ઓનલાઈન ક્લાસ હોય કે કઈ પણ એટલે ફોન વગર રહેવું તો શક્ય નથી પણ આપણે હા એવી રીતે સમજાવી શકીએ કે ફોન ના બેનિફિટ શું છે અને ફોન થી નુકસાન શું થાય છે. તો છોકરાઓને સમજાવી ને કદાચ ફોન થી દૂર કરી શક આમ આપનણેં હેલ્પ કરે તો આપડે બાળકોને કેવું કે સમજાવવું જોઈએ કે તમે ઓનલાઈન ક્લાસ હોય તો પછી એવી રીતે અટેન્ડ કરો કે કઈ પણ નવું રિસર્ચ કરવું હોય ભણવાને રિલેટેડ કેમ તો તમે ફોન યુઝ કરી શકો છો પછી કેવું કે કોઈ ડાન્સ અત્યારે બધા છોકરાને ટાઈમ નથી હોતો કે અધર એક્ટિવિટીમાં જઈ શકે કારણ કે શીડ્યુલ જ એવા થાય કે સ્કૂલ ટ્યુશન બીજું હોય તો ફોનમાં ડાન્સ છે કે કઈ પણ મ્યુઝિક છે જેમાં છોકરાઓને ઇન્ટરેસ્ટ હોય એમ બધું ફોન માંથી આપણે એને શીખાડી શકીએ છીએ પછી કેવું કે કોઈક આપડા રિલેટિવસ માનો કે થોડાક દૂર રહેતા હોય તો વિડીયો કોલ અથવા સાદા કોલ થી પણ આપણે એને કનેક્ટ કરી શકીએ છેએ એમ. એટલે આપણે જો છોકરાઓને ફોન થી દૂર તો નહી કરી શકીએ પણ જો એવું સમજાવી શકીએ એ એક ઉંમર પછી કે ભાઈ તમે ફોનના નુકસાન કરતા એના ફાયદા જોવો અને થોડોક કંટ્રોલ લાવી શકો છો તમારી રીતે તો સારી વાત છે એમ, કારણ કે જયારે છોકરાઓ નાના હોય મારી જ વાત કરું ને કે મારી છોકરી નાની હતી ને ત્યારેટલી ટેવ નોતી પણ હવે જયારે બીજા બધા ન જો હોવે છે ને કે બધા આવી રીતે ફોન યુઝ કરે છે આમ કરે છે તો હવે એને એમ થાય છે કે મને જ કેમ નથી દેતી એમ બધા કરે છે બધા જ હોવે છે. બધા ના મમ્મી પપ્પા કંઈ નથી કહેતા તો મને જ શું કામ થાય એમ એટલે ક્યારેક કેવું થાય છે કે એક ઉંમર પછી આપણે જયારે રોકટોક લગાવીએ ને તો એને બહુ વધારે લાગે છે ઇમોશનલી કે મારા મમ્મી પપ્પા જ મને સગવડ નથી આપતા એવું પણ ફીલ થાય છે એમ એટલે આપડેને જો આ રીતે સમજાવે ને કે તું આ રીતે યુઝ કરતું છે કારણ કે તમે કીધું નને બરાબર છે અત્યારે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે એવી ઘણી બધી સોશિયલ પ્લેટફોર્મ છે કે જો એક વખત છોકરાના હાથમાં આવી ગયું અને પછી કંટ્રોલ ના રહ્યો તો એને આગળ જતા નુકસાન આપણેે અને છોકરા બંને ભોગવવું પડે છે એમ અને અત્યારના તો છોકરાઓ જેટલા એડવાન્સ હોય છે ને કે થોડુંક જોશે કઈક કન્ટેન્ટ અને એમાંથી શું સમજી લેશે શું વિચારી લેશે એ તો એ લોકોને જ ખબર હોય એમ સ્કૂલ માં કંઈક વાતચીત માંથી સાંભળ્યું હોય અને એમાં પાછું આ ફોન માં જોયું એટલે વધી જાય એટલે ચિંતા થાય છે પણ અત્યારે આપણેે વાત એની પર તે વિચાર આવે કે એને આપણે તેના ફાયદા તરફ રાખીએ તો વધારે સારું કેવાયમ તમને શું લાગે છે
બઉુ સાચી વાત છે કે અત્યારના છેતું લ નુકસાનકારક છે એટલું જરૂરી પણ છે પણ બેન એ છે ને આપડણે એટીન પ્લસ થાય પછી આપીએ ને તો વધારે ના નાના છોકરાઓને અત્યને આપવું પડે છે વાત સાચી છે પણ એના ગેરફાયદાઓ વધારે છે નાના છોકરાઓને અઢાર પ્લસ પછી તો છોકરાઓને આપોઆ ખબર પડે છે કે શું થાય શું ન થાય પણ અધાર થી નીચેની ઉંમરના બાળક ને જ જમવું હોય તો નાનું બાળક હોય છે ને ચાર પાંચ વર્ષ એ એવી જીદ જ કરે છે કે જમવા વખતે તો મોબાઈલ જોઈએ જોઈને જોઈએ હવે એ જમવા વખતે જયારે મોબાઈલ લે છે ત્યારે એને એને ખબર નથી કે પોતે શું ખાય છે કેટલું ખાય છે એના હિસાબે એ પાચન છે ને એ થતું જ નથી ડાયજ સિસ્ટમ પર કેટલી ખરાબ અસર પડે છે ત્યારે મમ્મીઓએ આ વસ્તુ ન કરવી જોઈએ ત્યારે એને બીજી રીતે ડાયવર્ટ કરી કે ચલ તારી સાથે હું આ રમત રમું કે કોઈ વાર્તા કેતા આપણા વખતે તો શું આપણા મમ્મીઓ નાના હતા ને કે આપણા મમ્મી કે આપણા દાદી કે નાની આપણને વાર્તા કીતા જતા જમાડતા જતા ત્યારે આપણને ખરેખર ખબર પડતી કે આપણે શું ખાધું છે ત્યારેીતે પણ એ જે વાર્તા કેતા ને એ સાંભળતા કે કરો આપણને આનંદ આવતો અને એના હિસાબે આપણે ખુશ થતા એટલે બેન હું તો એવું માનું છું કે આ બધી વસ્તુઓ છે ને જે બી આપણેે મોબાઈલ નો ઉપયોગ રીતે તે જોઈએ ને તો જરૂરી નથી કે એ મોબાઈલથી જ થાય હા એના
હલો
આપણે ધ્યાન રાખવું પડે એમ છે હું તો એવું કઉ છું કે મોબાઈલ જેટલું જરૂરી છે એટલું નુકસાનકારક છે દરેક પોતાના છોકરાઓને સાચું જ્ઞાન આપે કે આમાંથી શું ફાયદો છે શું ગેરફાયદો છે તો કોઈ પણ આપણે ટેકનોલોજી વી નુકસાનકારક તો નથી પણ એનો કેમ ઉપયોગ સાચો કરવો ને ઈ જ્ઞાન જરૂરી છે ઈ માટે તેના સોશિયલ મીડિયા ઉપર ઘડું આવે છે આપણે પોતાના બાળકોને સ્કૂલોમાં પણ કેવું જોઈએ કે તમે મોબાઈલ આટલો વાપરશો તો આ નુકસાન છે દરેક જગ્યાએ એનું શિક્ષણ દેવું જરૂરી છે અને શરૂઆત આપણે ઘરેથી પણ કરી શકીએ હું તો એવું માનું છું બેન પછી તો તમે કહો છો એમ માટેના જેમ જરૂરી છે બધા ના મમ્મી પપ્પાઓ દૂર હોય અ તેના વાતાવરણ એવું થઈ ગયું છે કેોક છોકરાને મોબાઈલ આપવો જ પડે એવું છે તો એના ગેરફાયદા પણ આપણે સમજાવા જ જોઈએ બરાબર ને બેન હવે થોડું મારે કામ આવી ગયું છે ને ભન તો હું કાલ તમારી સાથે વાત કરીશ બરાબર
ઓકે ઓકે તરી સાથે વાત કરીને બહ મજા આવી હ ચાલો આવજો